આવે છે, શું કરો છો રૂપલબેન મ જમાં?
હઉ મજા મજા, ચાલે છે.
અને આ આવે જ છે તમારો અવાજ કમ્પ્લીટ. પણ પહેલા કદાચ આ નેટવર્ક ઈસ્યુના કારણે થોડો ધીરે રઈન પાછળથી અવાજ આવે એમ.
હ હત હજુ પણ આવે છે એવું?
ના ના નાભી કમ્પ્લીટ.
અચ્છા. નઈ તર અ થાય છે મારા નેટવર્ક.
હ હ હ, ના ના આવે ની થતું કમ્પ્લીટ સંભળાય છે, કઈ નહી બસ આ ટી વી જોતી તી હું ને અંદર આ કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આવે છે, જોતી તી અને એટલામાં પછી એવું થયું કે લાય થોડુંક મારે અ રિચાર્જ પૂરું થઈ ગ્યું ને, તો ટીવી બંધ થઈ ગયું. તોમઘું લાય હવે કેસાર, રૂપલ બેન છોડ વાત નહી થઈ અડેની, તો પછી મેં કું વાત કર લઉ એમ.
બરાબર છે, એન્ડ હું કેવાની હતી કે, મારે ઘરે હમણાં કઈક વાત નીકળી
હમ્મ.
હા કે હું જવા બેઠી ને તો ખીચડી કડી જોડે તરબુજ પણ પપ્પા ખાતા હતા તો મેં એવું કીધું કે લાવ ને હું ખઉં તો પછી મમ્મી એ કીધું કે ના આ તો ના ખવાય કે આ તો વિરુદ્ધ આહાર કેવાય કે. તો આ વિરુદ્ધ આહાર જેવું કશું હોય ખરું
ના ના એવું તો કશું હોતું નથી પણ હા અમુક એવું હોય છે કે જે વસ્તુ દૂધ જોડે ના ખવાય એમ વિરુદ્ધ આહાર તો અવે તો ભય માણસના સ્વાસ્થ્ય પર ડિપેન્ડ કરે કે હવે ભાઈ એના પર નિર્ભર છે કે એને કેવી રીતના કયો ખોરાક એ ઈઝીલી પચાવી શકે છે એમ આસાનીથી જે પચાવી શકે એ ખઈ શકે છે પણ અમુક મેં એટલે ટીવીમાં જોયું તું કે જો આપણે તરબૂજ કે પપર દૂધ સાથે ખઈએ ને તો એ કઈક ઝેર બની જાય એમ મને કમ્પ્લીટ પ્રોપર યાદ નહી. પણ એવું છે એટલે એ બધું ના ખવાય પછી અનાનસ અમુક ટાઈમે ખવાય છે એવું બધું છે પણ આવું વિરુદ્ધ આહાર કે એવું કશું નહી હવે ભઈ બધાની પચાવવાની શક્તિ એ તો
એ તો છે અને ઘણી વાર દૂધ અને ડુંગળી ના ખવાય
હમમ હમમ એ બધું સાચી વાત છે હ અ એ બધું ના ખાવું જોઈએ પછી કે બપોર પછી મુરો ને દહી એવું બધું ના ખાવું જોઈએ એમ
હા એવું બધું ના ખાવ ની તો કોડ નીકળે.
હમમ હા જો એવું થાય પછી જામફળ કે આપડે ખઈએ ને કે જામફળ બપોર પછી એટલે સાંજના ટાઈમે તો ઓબ્વિયસ કે ઓળકાળ આવે જ અને આવે જ છે અલા
હા એ પાચન ના થાય ને કારણ કે અમુક ફળ એવું હોય છે કે જેમાં વિટામિન સી મળતા હોય છે તો એ જ્યાં સુધી આપણે સવારે ખઈએ ને ત્યાં સુધી સારું કારણ કે સવારે સૂર્ય નો તડકો હોય ને તો એ વિટામિન ડી પણ મળે તો એ જે વિટામિન સી છે ને જલ્દી પાચન થઈ જાય. અને સવારે કેવું કે આપણું જઠર માં થોડું એસિડિક જાય તો હળવો ખોરાક પચે એમ પણ ખાધા પછી જો તમે ખાવ ને તો એ વધ વધારે પણ
સાચી વાત છે. પણ કેવું કે આ બધું આપડે ખા કરતા હોય ને તો એટલે યોગ્ય ટાઈમે ખાઈએ ને તો એની અસર વધારે આપણને જોવા મળે જેમ કે તમાર મમ્મી એ કેવું કહ્યું કે આ વિરુદ્ધ છે હવે જો એ જ તમે એક્ઝેક્ટ ટાઈમે ખાધું હોત બોરે કેવું તમન જે આ બાર જઈને આવો તો એની લૂ ને ગરમી ને એવું બધું લાગે ને તો એ ખાધા પછી તમને એનો અનુભવ ઓછો થાય તેમ હવે તમે સાંજે ખાવ ઓલરેડી તમે તમારું સાજનું ખાવાનું ખાધું જ હોય એટલે પેટ તો તમારું ફૂલ હોય ને પાછું ઉપરથી એ તરબૂજમાં વધારે પાણીનો ભર વધારે હોય તો એટલું તમારું પેટ આમ એકદમ પેક થઈ ગયું હોય ને એવું લાગે. તો તમન પોચાવામાં પણ થોડોક પ્રોબ્લમ
એવું જ થાય છે એવું લાગે છે જાણે વધારે પડતું કઈ ખઈ
ખય લીધું હોય હા અને જો તમે એજ બપો બપોરમાં ક્યાંકથી આવી ને ખાધું હોત ને તો તમને લૂ કે એવું લાગવાની શક્યતા ઓછી રત એમ એવું છે અને નહી કેહેતા આપણે કે આ બધું અ જે ફળોને બધું સીઝન વાઈઝ આવે ઋતુમાં અલગ અલગ ઋતુમાં અલગ અલગ ફળોનું મહત્વ હોય. પણ કેમ કે એ આપણા શરીર પ્રમાણે બધું પહેલેથી નક્ નક્કી થયેલું હોય કે જંબુ તો કે ચોમાસામાં ખાવાના તો જોજો તમે એમને એમ મળે પણ નહી અને કદાચ મળી જાય તો મજા ના આવે પછી આ બધા કેરી નો રસ જે અમુક લોકો અત્યારે તો કેવું નીકળ્યું છે ફ્રોઝન કરી કરી ફ્રીજમાં રાખે કેરી પછી બ માસ ખાય પણ જે ઉનાળામાં જે કેરીનો રસ તમે ખાવ અને બારેવ માંસ ખાવ એમાં બહુ જમીન આસમાનો ફરક જોવા મળે
હા એ તો છે જે બધી વસ્તુને એક સમય હોય છે સમય પછી કેવું છે કે એ કુદરતમાં નથી પાકવાનું એ પછી કાતો દવાથી લઈને પકાવવામાં આવે છે કાતો એ કરવામાં આવે તેનું જે પાકળ પ્રક્રિયા તો આ બધી વસ્તુ કે જે નેચરલી થાય છેને તમે રો કો છો કઈ કઈ રીતે બકલો છો તો નુકસાનકારક છે
હમ્મ બરાબર પણ અત્યારે તો શું જમાનું જ છે જો ને આ બધું અ સિઝન વગરનું જે ફ્રૂટ મળે એમાં તો કઈ મજા જ ના હોય અને સીઝનમાં પણ જો એમને વધારે પડતું પ્રોફિટ કે એવું વેપારીઓને લેવા માટે આ બધું હાઈબ્રિડ કરેલી વસ્તુ વેચે છે એમજ મારી મારી ને વસ્તુ પક જેવી દે ફટાફટ અને પછી માર્કેટમાં વેચાવા મૂક ડે છે હવે એ ઇન્જેક્શન મારે દવાઓ વાળી વસ્તુ નો કોઈ સ્વાદ જ ના હોયને ભ સારું દેખા પણ અંદર થી તો ફીકું જ લાગતું હોય તમે જો જો કેડામાં વધારે આવું જોવા મળશે
અરે કેળા તો જોકી મને ભાવતા જ નથી જરાય પણ અને પણ હું બહુ ઓછું ખઉં છું કેરી સિઝનમાં ખાઈ લો દ્રાક્ષ ક્યારેક ખતી હઈશ અને તરબૂજ ટેટી બસ
બરાબર ના ના મને તો ફ્રૂટવા તો ક ને તો કેળા પણ ભાવે અને ચીકુ પણ પણ ચીકુ કેવા કે ચીકુ અમુક તો એટલા મસ્ત મીઠા હોય ને અને અમુક એકદમ ફીકા તો જો હેવા આવીઈ જાય ને તો હું ખઉં બસ કેળા તો મ ભવે જ એટલે આવું બધું ખઉં થોડીક દ્રગ્સ ખઉં એમ અને તરબૂજ ખાસ તો હું તરબૂજ ખાવાનું મન બહુ જ ગમે એમ એટલે અમે તો કેવું કરીએ આખો ઉનાળો લાઈન મૂકી દઈએ અને આખું સમારે ઇનકમ્પ્લીટ ફ્રીજમાં મૂકી દઈએ અને જો ભૂલે ચૂકે મોડું નીકળે ને તો ઉપર દરેલી ખાંડ નાખી દઈએ
બરાબર ના દડેલી ખાંડ કેવું તો નહીં ખાતા
હા પણ સાચી વાત છે પણ ઉનાળા ના થાય પણ માંપ મા ખાવાની એમ અને જો આપણેે આવી રીતના અલગ અલગ ઋતુમાં જો બધું શાકભાજી અને આવી રીતના ફ્રૂટ ખાધા હોય ને તો આપણેે દવા ખાવાનું ઓછું આવે આપણા ઘરમાં જોજો તમે આપણું સ્વાસ્થ્ય અને શરીર એટલું કમ્પ્લેટ બીમારીઓ ઓછી જોવા મળતી હોય એમ અને આપણું શરીર એ રીતના જ પ્રોપર અ કામ કરતું હોય છેને તમે ચોવીસ કલાકમાંથી હમ્મ બારેક કલાક આપડે અહીં કામ કરીએ ને તો પણ આપણને કશું થાય નહી એમ દવાખાની છ મહિને એક વાર ખાલી આવું સરદી ઉધરસ થાય તો જવું પડે અને જોજ જે લોકો ખાલી આવું બધું ખાવામાં ના માનતા હોય અમુક બાળકો હોય જે રોટલી શાક ને એવું કન્ટિન્યુઅસલી ખાય એ લોકો જોજો ત એને શરીર એકદમ રુષ પુષ લાગશે અને જણ અશક્તિ જ જોવા મળે જોજો એનું શરીર જોજો ત
હા અને ખાવામાં તો કેવું છે કે અત્યારે સિઝનમાં જે આવતો હોય એ ફ્રૂટ ખાઈ લીધા ને જો કે સિઝનમાં આવવા પણ જોઈએ ને અત્યારે કમોસમી વરસાદ એ બધા ના લીધે સીઝનમાં કશું જ સરખું આવતું જ નથી જે પેલા જેવું વાડી માં ઉગતું હતું ને તાજું મળતું ને એવું મળતું જ નહી બધું કેમિકલ મળે છે અત્યારે
સાચી વાત છે
એલે આવું બધું તો થાય પણ હવે આપડે સીઝનમાં જો ખાડો ચૂકી ગાય તો પછી અફસોસ રહી જાય ઉથળ
પણ અમુક વાર કેવું બને કે આપણે કેટલું બધું આમ નક્કી કરીને રાખતા હોઈયએ કે હું આ ટાઈમે આટલા ટાઈમમાં આક લઈશ આખાઈશ પેલું પીશ પણ એ તો જે ટાઈમે જે લખેલું હોયને ભગવાને નક્કી કરેલું હોય ને એ થાય આપણા કશું છે નહી
એ તો વાત સાચી છે પણ ઘણી વાર એવું પણ થાય છે કે શરીરને બહુ સાચ જ સાચ હા બોલો શરીરને બહુ સાચવવાનો પણ ફાયદો નથી થી ઘણી વાર બહ સાચવ સાચવ કરીએ ને તો પણ બીમારી થઈ જાય છે. એટલે ના તો સાચવવામાં ફાયદો છે ના તો બે પરવા થવામાં.
એટલે એવું કે જે થતું હોય એમ થવા દેવું જોઈએ.
થવારીહીએ
હમ. આ તો નની ચઈતાર મહિના કેટલું બધું, તાવ ના આવે એના માટે તો અ ચૈ ત્રણ મહિનાની શરૂઆત જ થાય, અને લીમડાનો રસ પીવે કેક પહેલા દસ દિવસ કેવું પીવાનું હોય મારા બા દાદા લોકો પીવે છે. મેં તો ખાલી અ પહેલા નાની હતી તારે એક બે વાર ટ્રાય કરેલ રોજ નહીં, પણ એકાદ બે ચમચી પી લઈએ, કે તાવ ના આવે એમ. એવું એવું તમ ખબર છે? તમાનેવ.
હા
હમ્મ